કેમ છો? હા મિત્રો સારું વેકેશન ચાલી રહ્યું છે, તો મિત્રો આપણે ડિજિટલ પેમેન્ટ. અંગે વાતચીત કરવા જઈ રહ્યા છે, તો આપણે ડિજિટલ પેમેન્ટ જેમ કે યુ. પીઆઈ ક્યુઆર કોડ ના મદદ થી યુપીઆઈ દ્વારા ઘણી બધી એપ્લિકેશનો કે એપ્સ ચલાવવામાં આવે છે જેમ કે એપ્સ નું નામ ગૂગલ પે ફોન પે જેના દ્વારા નાના કે વ્યવહારો સરળતાથી કરી શકાય છે. તો મિત્રો આ અંગે તમને જાણકારી છે કે? મિત્રો
હા, મિત્ર આ અંગે મારી ખુબ જ ઘણી ઊંડાણથી જાણકારી છે. કારણ કે હમણાં તો બધાને જ ખબર છે. જે ભારતમાં જે પણ નાગરિકો હોય છે. એટલે જે નાના વિદ્યાર્થીઓ માંંધને જે મોટા વડીલો સુધી બધાને જ ખબર કે યુપીઆઈ શું છે અને જે ઓનલાઈન, ઓનલાઈન આપણે પેમેન્ટ કેવી રીતે કરી શકાય એના વિશે તો બધાનેજ માહિતી છે. પરંતુ મિત્ર આપણે આ ઓનલાઈન પેમેન્ટ કે એ કઈ રીતે? કરું અને એની પ્રોસેસ શું છે એ તો બધાને ખબર છે. પરંતુ
હમ
સુધી યાદ છે કે હ ઓનલાઈન પેમેન્ટ થી ઘણો બધો સમય બચે છે. પેલાના જમાનામાં મિત્રો એવું હતું કે, જે વૃદ્ધો હતા એ લોકો બેંકમાં જતા હતા પૈસા લેવા અને લાંબી-લાંબી કતારમાં ઉભા રહેતા હતા. અને જ્યાં સુધી એ લોકો ન વારો ના આવે મિત્ર ત્યાં સુધી એ લોકો લાઈનમાં ઉભા્યા હતા પરંતુ મિત્ર હાલમાં એ સમય બદલાઈ રહ્યો છે આપણે જે ટેકનોલોજી ખુબ જ આગળ વધી રહી છે. અને જે ટેકનોલોજી થી આપણને ઘણો બધો એવો
શી તો
રહી છે. તો શું મિત્ર આ ટેકનોલોજી વિશે તમને જણાવજો ને તમે.
હા હા એક ટેકનોલોજી ખુબ જ સરળ અને સારી છે. આ ટેકનોલોજી થી નાના કિય વ્યવહારો સરળતાથી અને ઝડપીથી કરી શકાય છે. જે આપણે એક ઉદાહરણ લઈએ કે, એક દુકાનમાં આપણે ખરીદી કરીએ છીએ અને ખરીદી નાનાની ચૂકવણી આ યુપીઆઈ ડિજિટલ પેમેન્ટ દ્વારા સરળતાથી અને ઝડપી કરી કરી શકાય છે. અને બે બીજી ઘણી બધી વ્યવહારો જેમ કે, આપણે શોરૂમમાં કાર ખરીદીએ કોઈ પણ શાકભાજી ખરીદે, કોઈ પણ ખરીદી કરીએ ત્યારે આ યુપીઆઈ વ્યવહારથી ડિજિટલ પેમેન્ટ સરળતાથી કરી શકાય છે. અને આ વ્યવહાર કરવા માટે ઇન્ટરનેટ પણ ખુબ જ જરૂરી છે આપણા અંતરિયાળ વિસ્તારમાં જેમ કે નેટવર્કની અભાવના કારણે કારણે આ યુપીઆઈ ડિજિટલ પેમેન્ટ પદ્ધતિ પદ્ધતિ સરળતા રીતે ચાલી શકે નહી અને જેમ કે શહેરી જેવી વિસ્તારમાં નેટવર્કની સમસ્યા ન ન હોવાથી આ પદ્ધતિ સરળતાથી અને ઝડપી ચાલી શકે છે અને મિત્ર આ અંગે ની બધાને જાણશે કે નહીં એ અંગે મને થોડું જણાવશો
હા મિત્રો હવે તો આપણે જોવા જઈએ ને તો જે ગામડા વિસ્તાર જે ગામડા વિસ્તાર છે હમ અને ત્યાંની જે દુકાનો છે શું છૂટક છૂટક દુકાનો એ બધી છૂટક દુકાનો તે કવર કોડ લાગેલય છે અમિત્ર અને આપડણે જે પૈસા ની લેવડ દેવડ જે ઓનલાઈન ડિજટલ પેમેન્ટ દ્વારા જ કરી શકાય છે પરંતુ મિત્રો એના માટે નેટવર્ક હોવું જરૂરી છે એવા એવા કેટલા પણ એરિયાઓ છે જ્યાં હવે પણ નેટવક નેટવર્ક પ્રોબ્લેમ આવે છે જ મિત્રો ની વાત કરીએ તો અમારા વિસ્તારમાં જે અંતર વિ આમાં અમારૂ ઘર છે નેટવર્ક ખુબ જ મોટી સમ સમસ્યા અને એટલી બધી મોટી સમસ્યા હોય છે કે ત્યાં આપણેિજટલ પેમેન્ટ ન ઉપયોગ ન કરી શકીએ આપણે જાતિ પેશા જફ પે છે કારણ કે મિત્ર આપણા જીવ ઓળ લો હોય છે લોકોને આ ડિજિટલ પેમેન્ટ આટલી માહિતી ન હોય કારણ કે એ લોકોના જમાનામાં એવું ન હતું તું મિત્રો હાલમાં જોવા જઈ ને તો આપણા આપણાથી જે પેઢી છે આપણી અને એ લોકોની પીઢી હતી એમાં ઘણો બધો અંતર છે અને મિત્ર તને જણાવા માંગુ કે જો વડીલો હમણાં પૂછતા હોય છે કે આ કેવી રીતે કરવું કઈ રીતે તો ઉપાડવા કઈ રીતે? એક બીજા સાથે દોડ-દોડ કરવી. દોડ-દોડ કરવી એ એ લોકોને ખબર ના હોય. એ પરંતુ હાલમાં એલે આ પણ જોઈને એ લોકો થી એકજ છે તે મિત્ર તમેને જાણાવેલુ. .
મિત્ર ગામડા વિસ્તારમાં આ ડિજિટલ પેમેન્ટ પદ્ધતિથી અમુક વિસ્તારમાં સારી રીતે ચાલે છે. જ્યાં નેટવર્કની સુવિધા છે ત્યાં સરળતાથી ઝડપી ચાલી રહી છે અને અમુક અંતરા જેવા વિસ્તારમાં જ નેટવર્કની સુવિધા ન હોવાથી ત્યાં ડિજિટલ યુ પી આઈ પદ્ધતિ સરળ રીતે ચાલી શકે નહીં અને અંતરિયાળ વિસ્તારના લોકોને પણ અમુકને આ પદ્ધતિ અંગે જાણ નથી તેથી આપણે સરકારશ્રીને ધ્યાન દરવું જોઈએ કે જ્યાં નેટવર્કની સુવિધા પૂરી પાડે જેથી આ ઓનલાઈન પદ્ધતિ નો ઉપયોગ બધા જ વ્યક્તિઓ કરી શકે છે. અને આ પદ્ધતિ અંતરિયાળ વિસ્તાર માટે ખુબ જ ઉપયોગી સે જે જે લોકો બેંક થી ખુબ જ દૂર હોય સ તે તે લોકોને બેંક અંગેની જાણકારી હોય છે પણ વધારે જાણકારી ના હોવાથી આ પદ્ધતિથી નાના ના વ્યવહાર સારી રીતે કરી શકે છે. જેથી લોકો સરર પડે છે. તો આ વાત શું તમને યોગ્ય લાગે છે?
હા ભાઈ તમારી વાત તો સાચી છે. પરંતુ મે ત્ર જે પહેલાના જમાનામાં લોકોને આપણા લોકોમાં બહ ખુબ જ ઘણો ફરક છે કારણ કે એ લોકો એ લોકોને તો એવું જ હતું કે ડિજિટલ પેમેન્ટ એ એનાથી ઘણા બધા ફરોડ થ હાલમાં આપડા ગામડા વિસ્તાર ત્યાં જોવા જઈએ તો લોકો જે જે વડીલો હોય છે લોકો કેતા હોય છે. આપણે જે મોબાઈલમાં આપણે પૈસા ન રાખવા જોઈએ. કારણ કે ઘણા બધા ફ્રોડ થતા હોય છે એ એવી કેટલા બધા આપણા પર અજાણ્યા નંબર પરથી કોલ આવતો હોય છે. એક કોલ જો આપણે ઉ્ચકીએ અથવા આપ પર કોઈ ઓ ટી પી માંગે તો એનાથી ઘણું બધું આ હોય છે હું મિત્ર તમને. કેવ કે મારા જે કેટલાક ફ્રેન્ડ લોકો છે એના સાથે પણ એવા. કેટલાક બનાવ બનેલો છે, જે એમના ઓટીપી માંગી હતી અને એના બેંકમાંથી, કેટલા બધા એવા પૈસા ગયા છે, હાલ મા જ મારો એક ફ્રેન્ડ હતો. એને મને કોલ કરેલો કે મારા મારા ખાતા માંથી, લાખો રૂપિયા ગયા છે તો. એ જાણીને મને પણ ખુબ જ થોડું દુઃખ જેવું તો થયું, કારણ કે આપણે. સા વચેતી રાખવી જોઈએ. આપણા પર કોઈ અજાણ વ્યક્તિ, ઓટીપી માંગે અથવા જે આપણે આપ કોઈ પણ લિંક હોય મિત્રો, એ લિંક પર આપણે જો લિંક ખોલીએ ને તો. પણ આપણે, આપણા ખાતા માંથી પૈસા જાય એવું પણ બનતું હોય છે, તો તમારા મિત્ર ધ્યાનમાં કોઈ એવો બનાવ બનેલો હોય તો થોડું જણાવજો.
હા મિત્ર આ અંગેની જાણ મને પણ મળી છે મારા એક મિત્ર, પર કોલ આવ્યો. હતો અને એના પર ઓટીપી માંગવામાં આવ્યો હતો એ મિત્ર એ ઓટીપી આપ આપ્યો હતો જેનાથી એના ખાતામાંથી. બધા પૈસા ચોરી થઈ ગયા હ તા. તે અંગે મને જાણ થઈ અને મેં આ અંગેની જાણકારી સરકાર શ્રી દ્વારા હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવેલ છે જેના પર ફોન કરવાથી આ અંગેની, માહિતી આપવાથી ફ્રોડ થયેલ. વ્યક્તિની માહિતી મે મેળવવામાં આવે છે અને તેની ચકાસણી કરવામાં આવે છે અને જે વ્યક્તિ કરેલ હોય છે એને. પકડવામાં આવે છે અને સરકાર શ્રી દ્વારા એને કાયદેસર રીતે કાર્યવાહી અને, સજા અને દંડ પણ. ફટકવામાં આવે છે જેનાથી મારા મિત્રોને, મેં બધાને જ અમને જણાવ્યું છે કે આ અંગે. ફ્રોડ થાય છે જેનાથી આપણે સાવચેતી, ખૂબ જ રાખવી જોઈએ અને આવનારા સમયમાં આ. અંગે એવી રીતે માહિતી આપીશ આપવા આપવામાં આવ છું કે મારા મિત્ર, કોઈ સાથે. તે આવું ફ્રોડ ન થાય અને જેનાથી સાવચેતી રાખે આ અંગેની માહિતી પણ આપવામાં આવેલ છે.
હા મિત્ર તમારી વાત સાચી છે પરંતુ મિત્ર. એવા જો કેટલા પણ એવા વર્ગો છે જ્યાં એ લોકોને આ બાબત થી થી પરિચી અપરિચિત હોય છે, કારણ કે એ લોકોને આટલું ખબર ના હોય કે શું કરવાથી કયો ફાયદો થાય ને સાન થાય, પરંતુ મિત્રો આપણે યોગ્ય યોગ્ય બાબ તનું ધ્યાન રાખું જોઈએ, તમે કીધું એ તમારી વાત તદ્દન સાચી છે, કારણ કે તમાર જે પણ ફ્રેન્ડ ને નુકસાન થયું છે, એના તમે જે સરકાર તરફ એટલે કે જે પોલીસ સ્ટેશન હોય અથવા, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તમે એ કરાવું હોય, પરંતુ મિત્ર આ જે આપણા એ લોકોને પૈસા ગયા એ વાપસ મળે ખરા?
હા મિત્ર, જો ફ્રોડ થયેલો હોય અને ચકાસણી કરવામાં આવે ત્યારે ચોરીની ધરપકડ કરવામાં આવે ત્યારે તેના પરથી પૈસા બધા માંગી માંગવામાં આવે છે અને જે વ્યક્તિ હોય છે એને આપવામાં આવે છે. આ પદ્ધતિ સારી પણ છે અને ખરાબ પણ છે આના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. આ ફાયદા આ પદ્ધતિના ફાયદા એ છે કે ઝડ ઝડપતાથી નાણાકીય વ્યવહારો કરી શકાય છે અને આ ગેરફાયદા પણ છે જેમાં વ્યક્તિ ના ચોરી અંગે થઈ શકે છે. તો શું આ ફાયદાને ગેરફાયદા યોગ્ય સે?
ચી છે પરંતુ મિત્રો આજે આપણા ગેરફાયદા છે એ એના વિશે આપણે ઊંડો આપણે એના વિશે રિસર્ચ કરવો જોઈયે કે કઈ રીતે આપણા પૈસા જાય, એની બધી જ વ વિગતો આપણે મિત્રો ધ્યાન પૂર્વક જોવી જ જોઈએ. કઈ રીતે પૈસા જાય અને કઈ રીતે આપણે એની સિક્યોરિટી જાળવવી જોઈએ એ આપણે મિત્રો જોવી જ જોઈએ. કારણ કે હાલમાં કેટલા બધા ફ્રોડ થતા હોય છે. તો એ આપણે જોવી જ જોઈએ.
હા મિત્ર, તમારી વાત ખૂબ જ સાચ્ચી છે.